અ ભાઈ કેમ છો હ મજામ છે
બસ માં જામ છે હવે દૂધ ભરાવા જવાનો હતો પણ દૂધ ભરાવામાં અમે ના પાડ્યો એીધું મારે આવી શકાશે એ એમ છે નહી એટલે મારે જોબ ચાલુ કરવાનું છે નવી એટલે જોબ જોબ જોઈન થઈ ગયો છ તમે કો
તો તમારે પપલા જયા હશે ને દૂધ ભરાવવા.
હા.
હા.
એમાં એવું હતું કે અમારા ઘરે કોઈ નતું બધા ગામ ગયા હતાા. વાસણા ગામ છે ત્યાં એટલે આજ. ઘરે અમે બે પાઈ એટલે કુવે થી કોને જમવાનું બમવાનું મગાવી દીધું.
હા હા
બરાબર કંઈ વાંધો નહી હા હા
હમણાં બે દાડથી ખુબકેય
હ વાત સાચી છે જેમ કે અંદર એવો ઉત્સવ હોવો જોઈ જોઈએ અંદરથી એવું આ પણ એવું પ્રોફસ મોન્સ મળે કે અંદર થી એ ઉત્સાહ આપણે લાવવો જોઈએ કે આપણે હું તમને એ પ્રમાણે કહેવા માગુ છું જેમ કે, તમે મારા ફ્રેન્ડ છો કે આપણે બંને સારી રીતે વાત કરીએ જેેક પ્લાન બનાઈએ જવાબાના જે કે સારી જગ્યા જઈએ. તો પણ આપણે સારું જોવા મળે પણ અંદરથી એવું ફીલ થાય કે ચલો હવે ચોમાસાની સિઝન આવી ગઈ છે તો સારા ગિરનાર બાજુ જઈએ તો ત્યાં જઈને ત્યાં ફરસું ત્યાં સારા ફોટા પાડ ત્યાં વરસાદ આવતો હશે ત્યાં ઝરણા આવતા હશે ત્યાં પણ સારા આવશે ત્યાં પણ બાવા હશે. પણ આપ પણ બાવા પકડશે ત્યાં એવું બધું કરશે તો ત્યાં પણ ફરવાની બિલ લ બહુ મજા આ આવી જશે.
હા એ બાવા ઉપર મને યાદ આવ્યું આપડે ગયા હતા આપે બંને જ ગયા હતાા ને પાવાગઢ ગયા હતા ત્યારે એક બાવો હતો. અંતર મંતર તો જંતર કરી એટલા બધા પૈસા લઈ લીધા ને આપણી પાસેે આપને એ તંત્ર ને ખબર જ ના પડે એ તંત્ર આપણે શીખવા ને તો બહુ આપણે લાભદાયક છે. એટલે કે આપને લાભ મળે લાભ મળે એટલે એમાં મની બની બધું પૈસા બધું મળી જાય એટલે આપણેે એ બાવાનું બધું જાણવું એ જરૂરી
વાત સાચી તમારી બિલકુલ એકદમ.. હા મારું પ્રમાણ એક કેહવું છે જેમ કે આપણે એઈ રીતે તે આપણે એવી રીતે ધંધો સેટ કર્યો હતો પણ ચાલે જેમ કે આપણે અંતર મંતર કકડ મકડ આપડે એવું જેવ કરતા હોય છે પણ આપડે રીતે કરીએ તો પણ આપણે એ દાંતની અંદર એવા અવાજ બોલાવતા આવ આવડું જોઈએ. પણ આપણે એવી રીતે જાદુ આવડવું જોઈએ અને આપણે અલુપ કરતો જે- પૈસા ની આપણે સેલી કરતા આવડવી જોઈએ આપને એવું અંદર એવું હોવું જોઇએ. એવો ઉત્સાહ આપણને એવો થવો જોઈએ કે ના મને જાદુ આવડી જશેને હ તો ચાલુ કરી નાખશુ તો મારે કરોડોને આવક ચાલુ થઇ જાત
હા હા
હા.
હા એ વાત તમારી ક સાચી કેમ કે એમાં ચોક્કસ આપણે એ મારા પપ્પા પણ આવી ગયા છે હવે
કઈ વાંધો નહી તો આપડે વાત ચાલુ રાખીએ તો હું ચાલુ રાખીએ તો તમે કરો તો જ જો.
હા તમારે કેવું છે જેમ કે આપડે ખેતર માં વાવીએે તો આપડે લેટર તોણવી પડે છે પસ ફુવારા ઉભા કરવા પડે છે પસ મગફળી વાવી પરે છે પછી મગફળી પેલા રેલાવવું પડે છે પછી જેમ કે તે એ ખેડવું પડે છે વળી વાવવું પડે છે એમ અલગ અલગ આપડે ખેતી કરતા હોઈએ છીએ. પણ એમાં પૂરું પરફોર્મન્સ નહી મળતું જેમ કે આપડે તેજ પૂરી દવા નાખીએ ને તેમાં સારી વિકાસ થાય પછી સારા કીડાઓ કીડાઓ હોય છે ને કીડાઓ કીડાઓને મારવા માટે એ સ્પેશલ દવા આવતી હોય છે. હા એમને મારવા માટે સ્પેશિયલ દવા નાખવી પડતી હોય છે. તમારું શું કેહેવું છે? કીડાઓ માટે મને થોડીક જાણકારી આપો ને.
હા ચોક્કસ આપણે કીડાઓ માટે આપણે મારવા માટે દવા લેતા હોય છે. દવા આપીએ છીએ તો આપણે કીડાઓ પણ આપણે જમીનને પોચી રાખે એટલા માટે આપણે દવા થી આપડે કીડાને મારવા જોઈએ નહી. આપડે કુદરતી રીતે જે સારું પાક પાક થાય એ પાક. સારો કેહેવાય એ ખોરાક માટે પણ ગમે એ ઉપયોગ થાય તો એ નુકસાન લાયક કશું બને નને. અને તમે. જે વાત કરીએ આપણે જે મગફળીનું ઉત્પાદન છેાલ. આપણે વરસાદી અહીયા ઓછો થાય ઓછો થાય એટલે આપણેે મગફળી ને પૂરતું શોષણ કો મળ. શ નથી એટલેસ. વ ની જરૂર છે પણ આપણે એવું આપણે શું પાપ કર્યું છે કે વરસાદ નહીં પડતો. હા.
હા પૂરું અંદર સોચતું નથી જેમ કે આ વરસાદ થાય ને. તો મગફળીનોો સારો વિકાસ થાય પછી જેની. ઉપર જે પાંદડાઓ ન વિકાસ થાય ને મગફળીનોો. વિકાસ થાય જેમ અલગ અલગ જે પળો આવેલા છે ને નેચલા પળમાં ઉચલા. પર્વ જેમ કે નેચલાા પર્વ છે. વરસાદ થાય તો પોચી જમીન થાય પોચી જમીનમાંથી સારા આવક થાય સારી આવકમાંથી જે. એ કીડા હોય છે પોતે જમીન કરે છે પછી સારી અંદર દવા કરીને મિક્સ કરીને. ત્યાં નાખીએ તો. પણ પોચી જમીન બને છે પણ તે સારો પાક ફૂલે છે. એવી રીતે આપડણે જે ઉપરલા ભાગમાં જે છંટકાવનો દવાનોો છંટકાવ કરીએ છીએ. તો એમાં એવું કરવું હોય છે કે જેમ કે આપડે એ જે. ઈચ્છા સાર વડે આપડણે ગાયો પશુપાલન ને કાસ. ચારું નાખતા હોય છે જે કાચારો નાખતા જ હોય છે પણ તે. સારા વધુ પ્રમાણમાં દૂધ કાઢે એવી સારી દવા વાપરવી જોઈએ તમારું શું કેવું છે.
હા એટલે એ વાત તમારે કેહેવાય ચોક્કસ સારી વાત છે. જેમ કે જેમ કે કીડાઓ આપ મગફળીમાં ઓછી જમીન રાખ. હોય પોસીી રહ્યા છે એટલે આપણને એવું બધું સારું એવું જાણકાર મળે અને. એ વાત પછી આપડે પેલો આપે વાર પાવાકઢ ગયાને પેલો બાવો. દાંત કકડ આવતો હતો પૈસા લૂટી લીધા એટલે આપડે એવું તંત્ર મ. શીખીએ તો આપણે બહ સારુંા એ બાહ વિશે તમે એકર. ફેર ફરીથી તમે એ ર મને જાણકારી આપો.
હા મારે તમને એ બા માટે એ જાણકારી આપી હોય છે કે જે આપણે જે. પાવ ઘટ જતો હોય છે ત્યારે વચ્ચે. એ પાંચસો એક હજાર જેવી સીડીઓ સડતા હોય ત્યારે એક. એમનું સ્થાન આવે છે એમનું જે એમનું મઠ બહારેલું હોય છે. મનીની અંદર બાાવો બેઠો હોય છે શું બેઠો હોય છે બાવ. ઈ બાવાની અંદર એવો બાાવો બેઠો હોય છે કે આપની અંદર જે. અ એવો બાળ હોય છે કાળ ભટ્ટ બાળ હોય છે એમના મોટા મોટા વાળ હોય છે પછી. એમના હાથમ જાત. હોય છે પછી આજુબાજુમાં ફોટા વળગયા હોય છે કે હું. હ અનો મોટો ભક્ત છું અનો મોટો ભક્ત છું પણ આપણે એવી રીતે. અ આપણે પૂરી કોશિશ નહીં કરતા જાણવાની. પણ આપડે તંત્ર એવું જાણવું જોઈએ.
હા.
જેમ કે આપણે એયું તંત્ર જાણીએ તો મારે એવો અંદર અહેસાસ થાય કે જે આ. લુખાઓ બાવા છે તો પણ એમનાથી દૂર રહેવું જોઈએ કે એ હરામે શાળા એવા બા હોય છે કે આપડા જોડે થી પૈસા લઈ લે છે પણ બધું આપણા થી તંત્ર મંત્ર કરીને જાદુ કરીને આપડને લૂંટી લે છે કે મારે એવું કેવું કયું છે કે એ કકડ મકડ એ કરીને આપણે એું શીખવું પણ આપણેે જરૂરી છે
હા એ તમને વાત કરી કકડ મકડ ધકડવાળી એ બાવા ની અંદર દેવી કડા આવેલી છે. પાવો પણણ હોય તે પેલા એ તકડ મકડ તંત્ર આપણે પેલું કરવું પડે. ખબર પ હોવી જોઈએ તો આપડે બાવો ચોક્કસ બ બાવો બની એટલે આપમને પછી થોડી થોડી આવકને લીધે આપણે આપણે થોડા થોડા આમ આપે એવા બધીયે પ્રોફેશનલ પ્રોફેશનલ બનીએ એટલે આપને ઉચા આપણે ઊંચા માર્ગે ચડીએ જ‌ઈ ઉચા પ આપણે અલગ અલગ સોમાં આપણને એટલું મળે એટલે મળે એટલે આપણે આગળ વધીએ આગળ વધીએ એટલે આપને
હા બોલો બોલો
હા અવાદ આવી રહ્યો છે.
હા બિલકુલ આવે છે મારું બે. ગ્રાઉન્ડ નો અવાજ આવે છે તમારી જોડે કંઈ વાંધો ન‌ઇ આપણે જે વાત કરતા હતા એ કરીએ જે બાવાની વાત કરતા તા
હા એ પસે પેલું અકડાવાનો ભાવવાને ત તંત્ર મંતમ દાઢી બાઢી આમ આમ હાથ આમ કરી અને એરો તંતર મારતો હોય છે. તંતર મારે એટલે એમાં આપણને પેલા હાથમાં પણ બે આપી દે પેલા આવે ને પારા જેવું શું કેવાય એને
રુદ્રાક્ષના
હા રુદ્રાક્ષ આ રુદ્રાક્ષ ના આપી દે છે કે જો તમારા જે સપના હોય એ પૂર્ણ થાય અને પૈસા શિખર કઈ રીતે ચૂકાવી લે છે એ આપણને ખબર નહીં પડશે.
હા હા
હા એના વિશેે તમમે કોકોને બી હ
મારે મારે એ માહિતી આપે છે જે. આવો તંત્ર તો માર્યું કે તમારા ધારેલા સપના પૂરા થાય પૂરા થશે જેમ કે આપડે ત્યાં પરીક્ષા આપીને ત્યાં પાવાગઢ ગયા તા કે મને એમ હશે કે આ બાવ સારું હ છે મને એવા આશીર્વાદ આપ્યા છે કે જેમ કે હું પરીક્ષામાં પાસ થઈ જયું તો સાડે બાવે એવું મંત્ર માર્યું કે સારે મારે પંદર જ ગુણ્યા એકસો પચીસ માંથી મારે પંદર જ ગુણ્યા મારે હવે બાવાને કઈ રીતે હું ક કહી શકું કે કે સાચવજે છે સામે પણ મને થોડીક જાણકારી આપો બાવા માટે તમે શું કેહે છો કે મને હા ખાલી બોલ મારી ખાલી મારે પંદર ગુણ પંદર ગુણમાં હ મારે કઈ રીતે નોકરી લાગતી તી મારું કઈ રીતે
જીવન તમારું જીવન હ તમે કઈ રીતે ચલાવો આ બાવા બધું ઊંધું તંતર માર્યું છે કેમ કે ઊંધું તંતર માર્યું એટલે તમને એવું કે કે સારી પરીક્ષાને તમે પાસ થ‌ઇ જાવ તમારે સપના ધારેલો પૂરો થાય પણ આ તો બધું ઊંધું થાય છે આપણા
હા વાત સાચી છે બધું ઊંંધું થાય છે.
હું તો એટલા આમ બધું ફુવારા ઉપર કરવા જતો હારા ઊંધું ફરવા માંડ્યું.
હા વાત સાચી છે એવું તંત્ર મંત્ર કરી નાખ્યું છે જેમ કે હું પાલનપુર જાતો હતો પકુલ થરાદ બાજુ એવી અંતર મંતર જાદુ મંતર કરી નાખિયુ છે. એટલે મારું આખું મગજ ફેરવી નાખ્યું એટલે આ બાવાને મારે એટલું કેવું છે કે તમે જે કામ કરતા હોય તો તો. મજૂરી કરીને હો આવી રીતે મત કરો કે જેમ કે ગરીબને મત લુટો. ગરીબ એવા લોકો હોય છે કે ત્યાં મજૂરી કરી. ત પરીક્ષા આપતા હોય છે પણ એવા તંત્ર મંત્ર કરીને પંદર. પંદર ગુણે મારા પૂરા ના લાવે બોલો મારા.
જો તમારે તો હવે શું કેવું પંદર ગુણ ના હવે શું કરવાનું. કે સારા ગુણ આવે છે સારા ગુણ શું આવે પંદર જ ગુણ સારા કેવા.
આ પંદર ગુણ સારા કેવાય પંદર ગુણમાં માઇનસ આઠ બધું કરતા. કરતા ને પંદર વધ્યા મારે પંદર માં. મારા હા. ના પંદર ગુણ માં તો મારે હોમગાર્ડ માં નોકરી ના મળે. તમારું શ ક.
હા વત મધ કે સાારી.
હા.
અંદર ગુલમાં તો હ શું બધું મા.
હા પંદર ગુણમાં ચોકિયા જ નઈ ભલે નો. ચકરી ના મળે ચોકીયાતમાં હવે હોય છે શું કાલે. પુરસેને બીસી રહ્યા ના હજી આવ્યું ના એમ જવા દીધું ના આવ્યું એમ ના જવા દધું. તું તો મારે કેવું છે તો મને એમ જ ના લે કે મને પૂછે કે તારે ગુણ ચલા. હવે તો મારે અ જૂઠું તો કેહેવાય નહી કે મારા બાઉ મને છેત્રી જોન મને. આવ તંતર મંતર મારી મારે આવવાને શું કરું.
એ વાત ન તમારે તંતર મંતર માર્યું નહી તો તમારે એટલા ગુણ આવ્યા. કે સારા ગુણ આવે છે પણ સારા શું ગુણ આવે પંદર ગુણ તમારે સારા કેવા હોય પંદર ગુણમાં તો આપડણે. પાસે નહી થઈ ગયા તમારું જીવન ગુજારું કઈ રીતે તમારે.
હા મને પંદર ગુણમાં કોઈ સારા કષેતરમાં કોઈ હિયારી ના રાખે.
હા.
તમારું શું કેવું છે કે પંદર ગુણમાં કોઈ સારો હિયારી કોઈ મળતો નથી. તો હવે મારે પંદર ગુણ માંથી મારે એમને કઈ રીતે આખું જીવન ગુજાવ. મારે આખી જિંદગી પડી છે આગળ જીવનમાં શું કરવું શું ના કર.
આપડે પૈસા છેટલા આમ એ નથી લાવયા ત કિયા કામ કરી કરી. આપડે બંને કેટલા અંત આપ. નેમને તો આપણા પૈસાટવા શું કરવાનું.
શું કર આપડે મજૂરી ક ચલાયા પૈસા મજરી આપ. પરીક્ષા પા. હા તે અલગ અલગ રીતે આપણે જે મજૂરી કરીને પરીક્ષા આપવા ગયા. પણ આ સાાર ભવાઓ એવા હોય છે કે અંતર મંતર કંકર કરી. આપડ જોડેથી પૈસા લઈ આપડે હવે એના વિશે આપણે શું કહીએે.
હા એના વિશેે શું કહી ત. આ તંતર એવું આપડે છે ને એ શીખવું જ શીખવું જોઈએ આપણે.
હા.
હા એ તંતર શીખ અને બીજી વાત કરો આપડે જે પેલું માંગી જવાનું હતું ને.
હા.
તે હવે થોડાક દિવસ.
વાત સાચે થોડા. એક દિવસમાં એટલો ફાઈનલ કરવાનું છે જેમ કે આપડે વયથી બાઈક લઈને જવાનું છે પેરડીપપ. પકવાન છે પેલડી થી ડીસા પકવાન છે ડીસા થી પાલનપુર. પકવાન છે પાલનપુરથી ડાયરેક્ટ માઉન્ટ આબુ પકવાન છે.
હા માઉી પોકવાનું છે પછી આપણેે સારા ફોટા બોટા પડીશું રણ બરણો દેખીશું. એ તમારે કોઈક બે. ગ્રાઉન્ડો ચકલો બોલતા હોય ને એવ અવાજ આવે છે એટલે તમે થોડા શેટા જઈ શકો છો. એવું બધું કરી શકો છો હમ હા તમારો ચોક્કસ આવે પણ એવ પેલું કેમ કે આ સાંજે ટાઈમનું વાતાવરણ છે ને એટલે કુદરતી પક્ષીઓ ખૂબ બોલતા હોય
કુદરતી મારે કેવું છે જે કુદરતી પક્ષીઓ મા તે એટલું કેહેવું છે જે ગામડાઓમાં જે સિટી ના માણસો ગામડા માટે સ્પેસલ એમનો અવાજ સોભળવા માટે આવતા હોય છે એટલા માટે